હેલો.
હેલો કેમ છે બેન. હા હું પણમેચ.
તો આજે હું તમારી સાથે ને મહિલા સશક્તિકરણ વિશે વાતો કરવા માંગુ. તમારી પાસે ટમ છે.
હા બેલ કરી શકો.
સારું તો મહિલા સ સક્તિકરણ. એટલે જ મેને મહિલાઓ શિક્ષણ રોજગાર સન્માન અધિકાર અને આત્મ. નિર્ભર બનાવવાની છે ને તક આપવો જોઈએ. કોઈ પણ દેશ ન છે સાચો વિકાસ ક્યારે શકાય છે. ત્યારે બંને સાથે મળીને સાથે ચાલે છે. જયારે મહિલાઓનું છે ને પુરુષો એટલું જ સન્માન મળે ને. તે તક મળે છે. આજે મહિલાઓ શિક્ષણ વિજ્ઞાન રમત ગમત. રાજકારણ પછી સેના દળ. વેપાર અને અન્ય અનેક ક્ષેત્રોમાં છે ને સફળતા મેળવી રહી છે હને. શિક્ષિત અન છે મ સહકત મહિલા. પરિિવર છે સમાજ રહે છે ને દેશનોો વિકાસ. અને મહત્વપૂર્ષણ યોગદાન આપી રહી છે. અને દરેક દીકરી છે ને શિક્ષણ આપવું જ જોઈએ બાળ પછી. બાળ લગ્ન પણ ત્યારે કોરોના જમાના બાળ લગ્ન પણ કરાવી. દહેજ જેવી પછી ફર જ્યા દૂર કરવા માટે. પરેશાન કરતા તે બધું હવે એટલે અટકાવવું જોઈએ મહિલાઓને છેને રોજ. ગારી આપવી જોઈએ સવાર જગકો આપવી જોઈએ. અને સુરક્ષાને સમાન અધિકાર પણ આપવો જ જોઈએ. મહિલા સંસ્કૃતિ માટે છે ને મહિલાઓ માટે જ નહી પરંતુ. સમગ્ર સમાજની વિકાસ માટે પણ જરૂરી છે. અને આપડે સૌ મળીને છે ને મહિલાઓનું છે ને સન્માન કરવો જોઈએ અને તેને. આગળ વધવા માટે છે ને પ્રોત્સાહિત કરવું જોઈએ હા ને. એટલે કે મહિલાઓને છે તેમના અધિકાર વિશે જાગૃત બનાવવું અને શિકષિત. કરવી અને. આત્મનિર્ભર બનાવવું જોઈએ તેમને મહિલા પરિવાર અને સમાજર. લોકોની. અત છે તેથી છે ને મહિલા વિકાસ એટલે દેશ ન વિકાસ. તને તો ખબર હશે કે શિક્ષણ મહિલાઓને છે ને આત્મવિશ્વાસ આપે છે. પણ મહિલા પોતાને છે ને પરિવાર ન છે તો સારું. માર્ગદર્શન કરે છે અને સમાજમાં છે ને. મતક પરિવર્તન પછી લાવી શકે છે. આજે મહિલાઓને જોઈ છે ડોક્ટર શિક્ષક વૈજ્ઞાનિક પછી. બોલી. અ ફોજી સૈનિક એ બ બનતી જાય છે. અને રમતગમતમ ખેલાડીઓ દેશનું નામ રોશન કરી રહી છે. સમાજમાં છે ને સમાનતા વધે છે તે લોકોનું અને પરિવારના જીવન. થાય છે દેશ નો છેને આર્થિક વિકાસ પણ આપણો વધે છે અને બાળક શિક્ષણ પછી આરોગ્ય માં છે ને સુધારો આવી જાય છે મહિલાઓ છે આત્મનિર્ભર છે આ બધા જ મહિલાઓને આત્મનિર્ભર રહેવુ જોઈએ આપણી દીકરીઓને શિક્ષણ આપવું જોઈએ મહિલાઓને સન્માન કરવો જોઈએ ભેદભાવ તેમ દૂર જ કરવું જ જોઈએ અને તેમની આગળ વધવા માટે એને તક આપવી જોઈએ તો સશક્તિકરણ છે ને ઉર્જા ઓનો હાથ નો છે ને પાયો છે અને જયારે દરેક મહિલાઓ છે ને અને શિક્ષિત રહે છેને તો આત્મનિર્ભર બનશે અને આપણો દેશ સાચા અર્થમાં છેને પ્રગતિ કરશે હ ને તો દીકરીઓને શાળામાં ભણવાનું મળવું જોઈએ જેમ કે કોરાના જમાનામાં દીકરીઓને શાળામાં ના ભણાવતા. અને નાની ઉંમર માં તો એ લોકો નું લગ્ન જ કરી મુકતા. પછી તે લોકો ના દીકરા દીકરી માટે ખૂબ જ ભેદભાવ કરતા. તે ખૂબ જ ખોટું હતું પરંતુ હવે આજના જમાનામાં એવું થતું નથી. પણ ક્યારેક કેટલાક ગામોમાં છે ને હમણાં પણ એવું જ ચાલતું રહ્યું છે. તે પણ અટકાવું જ જોઈએ મહિલાઓને છે ને ઘર બહાર કામ કરવાની છે ને નિર્ણય લેવાની ઓછી તક મળી રહી છે તે ખૂબ જ ખરાબ છે દરેક જેવી ખરાબ પ્રથાઓને છે ને કારણ કે મહિલાઓને છે ને મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે ને ત્યારે છે ને અ સરકારે તેમનો સપોર્ટ કરવો જોઈએ. મહિલાઓ પર છેને અન્ય અને હિંસા પર થતી હોય છે તે અટકાવવું જ જોઈએ. અને શિક્ષણ ને સમાજ ના જાગૃતિ કારણે પરિસ્થિતિ ઘણી સુધારી થઈ છે અને હવે તો દીકરીઓ પણ ડોક્ટર છે એન્જિનિયર છે બધા છે દાડી બની રહી છે અને પાયલટ પણ બનતી રહી છે અને દેશનું નામ આપણું છે ને દેશ રોશન કરી રહી છે. મહિલા શિક્ષણ ખુબ જ જરૂરી છે ને જેથી છે ને દરેક મહિલાને છે ને અ આપવું જોઈએ સમ્માન અને બેટી બચાવ બેટી ભણાવ તો દીકરીઓનું શિક્ષણ અને સુરક્ષા માટે હતું. અને હુ કવ ને તો પછી નિયમબ સમૃદ્ધિ યોજના દીકરીવાળા છે ને ભવિષ્ય માટે બચાવવાની યોજના હતી અને હું કવ ને તો વિડોરી મે મેરેજ જેમ કે વિદ્વાન લોકોને બીજો લગ્ન ન કરવો દેતા પણ હવે તે અટકાવ્યું છે. અને તમને તો ખબર હશે કે છોકરીઓને દૂધ પીધી કઈ અને પેલા છોકરીઓને મારી મૂકતા હતા. એટલે જિંદા દફન કરી મૂકતા હતા. અને સદી પ્રથા પણ હતી. જેમ કે જયારે તેમના હસબેન્ડ મરી જતા તો છોકરી એટલે મહિલાઓને પણ તેમના સાથે જડાવી મુકતા. તે ખુબ જ ખોટું હતું પછી યોજાવાની યોજના પણ છે ગરીબ મહિલાઓ છે એમાં તો છે ને અ પછી ગેસ કે અ બધા પૈસા અને પછી ખર્ચાના એ ખુબ જ મળતું હોય છે. યોજના પણ છે મહિલા પોતાનું છે ને વ્યવસ્થા શરૂુ કરી રહી છે હવે તો અને એ પોતાની વ્યવસ્થા વ્યવસાયમાં છે ને ખૂબ જ લગ્ન થી કરે છે ને તેમને ખુબ જ આગળ વધે છે ને ગ્રામ મહિલાઓ જે છેને અને આવક વધે કરવાવા માટે છે ખુબ જ મહેનત કરી રહી છે વધુ મહિલાઓની નોકરી. પણ હવે તો ખૂબ જ લાગી રહી છે નવા શ્રેષ્ઠ. આપનોયોગ શરુ કરે છે. અને ખેતી શિક્ષણ યોગ્ય પછી ટેકનોલોજી યોગદાન આપે છે. અને પરિવાર ના છે ને. આવક ખુબ જ વધશે છોકરીઓ પણ કામ કરશે તે. આવનારા સમયમાં છે ને મહિલાઓ માત્ર પરિવાર જ નહીં પરંતુ ભારત. અને અર્થવ્યવસ્થા અને વિકાસ પણ ખૂબ જ મો. મોટી છે ને ભૂમિકા ભજ ભજતી છે. તેથી જે મહિલા સશક્તિકરણ દેશની છે અને ઉર્જાઓ વિશ્વા માટે ખૂબ જ જરૂરી છે. ભાઈ તમે શું કેવા માંગો છો આ વિશે.
બેન તમે જે કીધું સાચ સા ખરી જ કીધું એ ખરી વાત છે. આજા મહિલા સશક્તિકરણ છે ને. આ સરકારે છે ને પેલા જમાના માં જેઈને તમે કીધું ને. મહિલાઓને એટલી બધી મુશ્કેલી કરવી પડતી હતી પેલાના જમાનામાં છે ને. અ મહિલાઓને એલું સન્માન ના મળતું હતું. મહિનો પર ખુબા અત્યાચાર થતા હતા. કેટલાક મહિલાઓને જેમ તમેુ દધપીતિ કરવામાં આવતી હતી. પછી લોકો છે ને મહિલાને એટ બેઠીઓને બી એટલું માન આપવામાં ના આવતું હતું. પહેણા જમાનામાં. છોકરીઓને ઓછું ભણાવતા હતા એમ કેતા હતા કે છોકરી એ ઘેર સંંભાળવાનું છે. છોકરાઓને વધારે ભણાવતા હતા. ને ખાવાના બી અમુક જગ્યાએ છે ને ગામડા મોસ્ટ ઓફલી યુપી. ને એમપી સાઈડ ના ગામડાઓમાં છે ને ગામોમાં દેશમાં. છોકરીઓને વધારે સારું ખાવામાં ના આપ્યું હતું. એ એલે એમ કે છોકરાઓ વધારે સારું ખાવાનું છોકરા એ પ્રોટીન વધારે લેવાનું. ત કે છોકરાઓ મહેનત કરવાની છે એને ઘેર સંભાળવાનું છે. એટલે જે સારું સારું ખાવાનું જેમ આવે ને કાજ બદામ અ ચિકન મટ. ન ઈંડા વગેરે. એ બધું પેલાના ગામડાઓમાં છે ને પે પેલાના ડોસી લોકો છે ને. તે છોકરીને ખાવાર ના આપતા હતા. એવી એની એટલી છોકરીની પેલી. માન ના હતું પણ આજના એકવીસમી સદીમાં છે ને એટલું. ું દેશમાં સંરક્ષણ લાવેલ. આપ છે ને કેા માન આપેલું છે ને. નારી શક્તિ નું છે ને આજે ખુબ જ માન આપવામાં આવે છે. કેમ નારી શક્તિ છે ને આજે સરકારે તો આપી જ છે. પરંતુ નારી શક્તિ છે ને આપણા ઈશ્વરના તરફથી જ એમને એટલું માન આપવામાં આવ્યું છે. કે નારીઓથી જ પુરુષો જન્મ લે છે આપણા મહાન પુરુષો. જે આપણા બધા મહાન પુરુષો જે ગયા છે અને આપણા જે. જે મહાન પુરુષો જન્મેલા હતા તે નારી નાર થી જન્મેલા હતા. એટલે નારી નું છે ને ખુબ જ સ્થાન મોટું આપવામાં આપડા. ઈશ્વને પૂર્વ જમાનો એ જ આપેલું હતું જેમ કે. ચાંદી બ જેવી બાઈ ચાંદી અહલ્યા બાાઈ જેવી ગંગાસ્તી. ને આપડી મીરાબાઈ જેવા એવી મહાન નારીઓને લીધે છે ને. અ દેશમાં એટલું એની મહાનતા છે ને કે આજે એ નારીઓ. લીધે પણ ઓળખાય છે ને એમના લીધે આજે. સરકારે આ બધું જોઈને એટલું યુગ આપણું આજે. બરાબર થઈ ગયું ને કે એટલું સમાજ એટલું વૈજ્ઞાનિક ભણતું છે ને. કે સમાજ ના લીધે છે ને અનેક નારી શક્તિ ના લીધે અનેક પગલાઓ છે. આપવામાં આવે છે અનેક અનેક એવી એવી નારી શક્તિ માટે નારીઓ માટે કે આપડણે જેમ કે મહિલાઓ માટે સરકારે એટલી વ્યવસ્થા કરી છે ને. આજે મહિલાઓને જો ઘેર ઘેરમાં. એના પતિના ત્રાસ થી ત્રાસલી હોય કે સાસ ના ત્રાસ થી ત્રાસલી હોય કે દહેજ પીડા માટે પીડિત હોય તે આજે સરકારને ઘેર બેહીને ફોન કરીને આજે તે સરકાર નો સહકાર મેળવી શકે છે. ને સરસ. બીજી વાત કરી એમ તો આજે મહિલા મંડળ એ મહિલાઓને લીધે જ ઉભા રાખવામાં આવ્યા છે મહિલા મંડળને લીધે નારીઓનું કે મહિલાઓને એના સન્માન નું ખૂબ જ એનું એને સરકાર છે ને ખુબ જ સાકાર આપતી છે. મહિલા મંડળને લીધે એવી રીતે મહિલા દિવસ પણ ઉજવવામાં આવે છે આજે સરકારે નારીઓના માટે ખુબ જ સારું વ્યવસ્થા કરી છે જેમ કે ગરીબ લોકો બિચારા જેમ પો પોતાની દીકરીઓનું લગ્ન નથી કરી શકતા તેમના માટે સકારે છે ને. યોજના કન્યા કન્યાદાન યોજના સમૂહ લગ્નમાં જેમ કન્યાદાન કરવાનું હોય ને તે સમૂહ લગ્ન યોજાયેલા છે. તેમાં દીકરીઓને ખુબ જ માન આપવામાં આવે છે સરકારના તરફથી તેમને પૂરતા પ્રમાણમાં રાસન વાસન ઘરગ્રસ્તીની વસ્તુઓ અમુક એની કેપેસિટીઓ પ્રમાણે ઘરેણાઓ. એવું બધું પણ આપવામાં આવે છે સમૂહ લગનમાં દીકરીઓને માન સન્માન થી એના લગ્ન કરવામાં આવે છે આજે સરકારે નાની શક્તિ વિશે છે ને મહિલાઓ વિશે ખુબ જ વિચારીને એને જાગૃત બનાવીએ છે. ને આજે લોકો પણ મહિલાનું ખુબ જ સમાન કરે છે જેમ કે આજના જમાનામાં. જ્યા મહિલા માણસ. હોય ને જ્યાં માણસો જોવા મળે છે ને ડોક્ટર પાયલેટ વૈજ્ઞાનિક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
ને રે રેલ યાત્રા ને આપા ટિકિટ ઘરોમાં બધી જગ્યાએ જે માણસ પેલા હતા ને આજે બધી સરકાર ના લીધે સરકાર ના સહયોગ ના લીધે આજે બધી જગ્યાએ ત્યાં છ છોકરીઓ પણ નારીઓ પણ જોવા મળે છે. આજે નારીઓ પાયલટ પણ પ્લેન પણ ચલાવે છે. નારીઓ એ અંતરિક્ષમાં જઈને પોતાનો ઝંડો ગાળ્યો છે જેમ કલ્પના ચાવલા. સુનીતા વિલિયમ. એ બધા એ લોકો છે ને અંતર્ષ માં જઈને નારી શક્તિ સૌ પ્રથમ ઝંડો ગાળ્યો છે. એ નારી શક્તિ નું છે ને ખુબ જ આજે માન સન્માન કરવામાં આવતું છે. જેમ કે ને દીકરા દીકરી ભણાવ આજે દીકરાની જેમ દીકરીઓ પણ કદમ થી કદમ મેળવીને ચાલી રહી છે. એવો પણ સઘ પોતાની માતા માતા પિતા ન ખુબ જ અભિમાન વધાવી રહી છે ને માતા પિતાનું બોજ પણ ઉઠાવી રહી છે. એટલે સરકારે સારું ખૂબ જ મહિલા શક્તિ માટે એટલી સારી વ્યવસ્થાઓ એટલા સારા. અ યોગદાન આપેલું છે ને એટલી સારી બધી એમ કેવાય એટલી બધી સારી એ લોકો સામાજિક દ્રષ્ટિએ એટલું બધું મહિલાને માન આપ્યું છે કે આજે મહિલાઓ પોતાના પગે પર ઉઊભા રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે કંપનીઓ પણ મહિલાઓ જોવા મળતી છે ને બધી જગ્યાએ આજે મહિલાઓનું ખુબ જ સમાન અને ખુબ જ ના પૂરતા પ્રમાણમાં એનું ખુબ જ આવક ધરાવતી થઈ ગઈ છે એટલે એ લોકો પણ માણસો સાથે કદમ થી કદમ મેળવીને કંધા પર સાથે મળીને પોતાનું ઘેર પણ ચલાવે છે. અને આવક પણ કમાવે છે સરકારની ખુબ જ આ વ્યવસ્થા ખુબ જ સારી છે. બેન તમારી જોડે મને તમારી જોડે વાત